કેમ છો નમસ્તે મજામાંને.
હા, એકદમ મજામાં તમે કેમ છો.
મજામાં છું હું આ તમને થોડુંક પ્રદૂષણ વિશે થોડુંક કહેવા માગું છું કે અમારા ગામમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આ રસ્તા પર ગમે ત્યાં કચરો નાખી જાય છે, મ્યુનિસિપાલટી વાળા પણ અમ સમયસર કચરો ઉચકતા નથી જેના લીધે આ અમને ખુબ જ તકલીફ આઈ છે અને આ માંદગી પણ ખૂબ જ ખૂબ જ વધી ગઈ છે.
હા એ તો છે જ કારણ કે હમણા તો પ્રદુષણ ખુબ વધતું જતું છે અને આજકાલના આધુનિક યુગના માણસો પણ એટલે સમજતા છે જાગૃત છે પરંતુ અમુક લોકો તો તમે જાણો જ છે કે કચરો ગમે ત્યાં નાખતા એટલે ગમે ત્યાં નાખી દે છે અને એના લીધે પ્રદુષણ પણ થાય છે અને એ એના લીધે આપણે આગળ પડે છે અને ઘણી બધી બીમારીઓ પણ થઈ જાય છે. આથી કરીને આપણે તો પ્રદુષણ અટકાવવું ખુબ જરૂરી છે, કારણ કે આપણે પ્રદુષણ અટકવશું તો આપણા માટે નુકસાનકારક જ છે, અને આપણા ભવિષ્યમાં આપણા દેશ માટે પણ ખુબ નુકસાનકારક છે, અને આપણે જે ગામમાં રહીએ છીએ અને તે જ ગામમાં આપણે પ્રદુશન કરીએ છીએ તો આપણે તો નુકસાન જ છે કારણ કે આપણે એ જ ગામમાં પછી આપણે એ આપણે એટલે આપણે ગામમાં જ પ્રદુશન કરીએ તો પછી ન ચાલે કારણ કે આપડે જો ગામડું સ્વસ્થ રહે તો આપણે પણ સ્વસ્થ રહીશું એમ અને આપણે જો ગમે ત્યાં કચરો ના થુ અને ગમેતેવુ આવા કચરોનો નિકાલ ગમે ત્યાં નાખી દેસું તેના કારણે પછી મો જેના કારણે આવા બધા બેક્ટેરિયા ઉત્પન થશે મચ્છરો પછી કીડાઓ પાકશે પછી મા માંખીઓ ઉત્પન્ન થશે જેના કારણે તે પછી આપણા શરીર પર બેસેશે તે આ પછી આપણા શરીરમાં તે રોગ ફેલાવે છે જેના કારણે આપણને ઘણી બધી રોગો થઈ જાય છે પછી અન્ય પ્રકારના વાર ઇન્ફેક્શન થઈ જાય છે પછી આપણને આ નાની નાની બીમારીઓ જેમ કે શરદી તાવ ઉધરસ કે પછી ગળામાં ખારસ એવુ બ થઈ જાય છે આથી કરીને આપણે આ બધી બીમારીઓથી બચવા માટે પ્રદુષણ અટકાવવું ખુબ જરૂરી છે અને આપણું સ્વાસ્થ જો સારું રહેશે તો આપણને બધી બીમારીઓ નડશે જ નહીં જેથી કરીને આપણે પરિવાર-પરિવારને પણ અસર એટલે પરિવાર પ્રદૂષણ કરતું પણ અટકાવવું જોઈએ અને આપણા આજુબાજુ આગણાઓમાં પછી આપણે ગામડું આખુંને સ્વસ્થ રાખવું જોઈએ અને આપણે બધા જ ગામના લોકોને જાગૃત કરવા જોઈએ કે કચરો ગ કચરો ગમે ત્યાં નાખવાનો જોઈએ અને આપણા ગામમાં આવી ઘણી બધી જગ્યાએ જેમકે તમે કીધું કે કચરોનો નિકાલ ક્યાં કરવો જોઈએ કચરો નિકાલ તો પ જે પણ કચરો કરીએ છીએ તે આપણે ઘર દીઠ બધાને એક-એક કચરા પેટી આપી દેવા જોઈએ અને અઠવાડિયું કે પછી પાંચ છ દિવસ પછી તે કચરા નો કચરાપેટી માથી પણ મ્યુનિસિપાલિટી દ્વારા જે પણ ગાડી આવે છે તેમાં નાખી દેવું જોઈએ શું તમારે શું કેવું. જાવું બધું માટે તમારા ગામમાં કેવું રીતે ચાલી રહ્યું છે હમણે. કચરો બધે બ બરાબર નાખતા છે ને.
હા હ પેલા એ પણ કીધું કે અમારા ગામમાં હમણાં તો બહુ પેલું છે પણ અમે ધીરે-ધીરે હવે અરજી આપીએ છીએ કે સરકારશ્રીની વિંતથી કરીએ કે તમે પણ આળસુ કર્મચારીઓને થોડાક દંડ દેવ અને તેઓ પણ જાગૃત થાય અને કચરો સમયસર નાખે અને તેઓ અ સમયસર બધું કરે જેના લીધે ખૂબ જ જરૂરી છે કે આપણા અહીંયા સ્વચ્છતા ફેલાવવી ખૂબ જ જરૂરી છે તેનથી રોગચાળો મીટશે દવાઓનો ખર્ચ પણ ઓછુ થાય જેમકે મિડ કળા આપણા મિડલ ક્લાસ ફેમિલી હોય તો તે ખર્ચો વધુ કરી શકે નહીં અને જો આપણે દવાવમાં ને એમાં જ નાખ્યા કરીએ તો આપણે કોઈ દાડી ઉપર આવશું નહીં તેના લીધે આ ખૂબ જ જરૂરી છે. કે સ્વચ્છતા ફેલાવી ખુબ જ જરૂરી છે આ હમણાં નદીઓમાં લોકો કચરો નાખે જેના લીધે નદી પ્રદુષણ થાય ગંદુ પાણી પીવાથી લોકોને હમ હાનિ પણ પહોંચે છે રોગચાળો ફેલાય છે. હ તમારે શું કેવું.
હા અમારે તો એજ કહેવું તમે કીધું કે ગમે ત્યાં કચરો નાખવો ન જોઈએ અને કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ કારણ કે હમણાં તો તમે જાણો છો પ્રદૂષણ ખુબ વધી રહ્યું છે જેના કારણે આપણને ગરમી પણ હમણે પણ લાગે છે અને આપણા જ્યાં ભવિષ્ય માં આપણે એટલે બધા ઘણા બધા વર્ષોમાં પણ આપણને લાગશે જ કારણ કે આજના આધુનિક યુગમાં તમે જાણો જ છો કે શહેરોમાં કે ઘણા બધા વિકસિત થઈ રહ્યા છે બધા ઉદ્યોગો જેના કારણે લોકોનો પણ માન વધી રહી છે અને હમણાં તો એટલી આધુનિક ટેકનોલોજી ઘણી બધી આવી રહી છે જેના કારણે વર્કરો પણ અવે તો છૂટા કરવામાં આવે છે કારણ કે વર્કરો એટલે કે વર્કરો દ્વારા આપણને પહેલા કામ થતું હતું પરંતુ આજના આધુનિક યુગમાં તમે જાણો છો કે રોબોટ દ્વારા પણ અવે કામ ચલાવવામાં આવે છે જેથી કરીને વર્કરનો ડિમાન્ડ થી થવા માડી છે એ વર્કરો જે કામ કરે ટાઈમમાં તેના કરતાં પેલા રોબોટ કામ કરી શકે છે એટલે કે સમયનો પણ ખૂબ વધુ બચત થાય છે એ બધી આધુનિક ટેકનોલોજી આવ્યા જ કરે છે અને એ સારું ન કહેવાય કારણ કે વર્કરોની જે સંખ્યા ઓછી થઈ જાય છે પછી આપણા દેશ નો રાષ્ટ્રીય આવક ક્યાં જશે એમ એટલે કે પછી આવા વર્કરો તો પછી બેરોજગાર થઈ જાય છે એ પણ વિચારવું જોઈએ એજ કારણે કે પછી આવા ઉદ્યોગોમાં જે પણ અ કામ કરતા પછી જે ઉદ્યોગોમાં જે વસ્તુ બને છે પછી તેના યોગ્ય કચરાનો જે વેસ્ટેજ માલ હોય છે તેના યોગ્ય નિકાલ થ એ જગ્યા કરવો જોઈએ ન કે ગમે ત્યાં પછી ગામડાઓમાં ગમે ત્યાં નદીઓ ફેંકવો ન જોઈએ એમ એટલે અમે તો એ પણ અનુભવ્યું છે કે અમારા ગામ ના એવું નજીક એવું શહેર છે ત્યાં એટલે ઘણા બધા ઉદ્યોગો ચાલે છે અને ઉદ્યોગો સારી રીતે કામ કરે છે પરંતુ એ લોકો જે વસ્તુ બનાવે છે એ સારી જ વસ્તુ બનાવે છે એટલે ઇકોફ્રેન્ડલી જ બનાવે છે પરંતુ એ બનાવવા માટે જે પણ પ્રકારનો અ જે માલ લાવે છે લોકો અને તે અમારે જે વેસ્ટ માલ થાય છે તે પછી અમારા ગામના નજીક એવા ખાલી જગ્યામાં નાખી દેય છે પહી તે અમારા ગામના નજીક એટલે ગામના નજીક જ જેના કારણે અમારા ગામમાં એ ઘણી બધી દુર્ગંધ ફેલાય છે અને જેના કારણે અમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે એમ જેથી કરીને અમે તો સમજાવ્યું છે કે એ લોકોને ઉદ્યોગોને એટલે ઉદ્યોગમાં જે પણ ઉદ્યોગપતિ છે એ લોકનો તેમને સમજાવ્યું કે તમે આવું ન કરો અને પછી એ લોકો સમજદાર કે જે એ લોકો પણ એટલે કે ત્યાં આવીને રૂબરૂ મુલાકાત કરી કે આની સ્મેલ કેટલી ખરાબ આવે છે એ લોકો સમજતા જ નથી અને પછી અમે જણાવ્યું અને પછી પોલીસને પણ અમે કમ્પ્લેન કરી હતી ત્યાર પછી એ લોકો સમજયા એમ એટલે કે આવા બધા જે ઉદ્યોગો આવે છે તેના કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવો જોઈએ. અને વ્યવસ્થિત જગ્યાએ કરવો જોઈએ અને પાણી એનો એટલે કે આવી નદીઓમાં પણ ફેંકવો ન જોઈએ જેના કારણે આપણે નદ નદીઓમાં જો આવો કચરો ફેંકશું તો પછી પાણી આપણને સ્વચ્છ કાથી મળશે એમ અને પછી એના કારણે પણ લોકોને એ ગામડા કે પછી બીજા પણ જેથી મ નદીઓના સ્ત્રોતમાંથી પાણી તે લોકો આવું પાણી પીશે અને ઉપયોગ કરશે તો બીમાર જ પડશે એમ અને શહેરમાં કે પછી ગામડામાં આ બધા અ આવી બધી એટલે કે આકસ્મિક પરિસ્થિતિને કારણે ઘણા બધા લોકો બીમાર પણ પડે છે એમ અને અમારા ગામડામાં બીમાર પણ પડેલા છે જેથી કરીનેમે આટલું બધું એમને કીધેલું અને પછી એ લોકો માન્યા એમ તમારે શું કેવું છે તમે જે ગામડામાં રહો છો ત્યાં બધા લોકો એટલે કે બધા લોકોને પાસે એટલે ગામડામાં તમે જાણો છો કે અમુક પરિવારમાં એટલે કે અમુક પરિવારને શૌચાલયની સુવિધા પણ ના હોય છે પરંતુ સરકારે અમણે તો આપેલી જ છે કારણ કે સરકાર એટલે કે જે શૌચાલય બનાઈ બનાવી આપે છે તો તમારા ગામમાં કેવું છે તમારા ગામમાં બધાના ઘરે શૌચાલયની સુવિધા એટલે ઉપલબ્ધ છે કે નહીં?
હા, તમારી વાત ઘણા લોકોને ઘરે શૌચાલયની સુવિધા પણ ન હતી પણ સરકારશ્રીઓ ધીરે-ધીરે બધાના ઘેરે એવી બધી યોજના લાવી છે કે તેઓને ફ્રી શૌચાલયની સુવિધા મલે અને અન્ય ઘેરની સુવિધા મળે જેથી અ પ્રદૂષણનું પ્રમાણ ઘટી જાય છે અને ઘણી બધી સુવિધાઓ આપે છે જેના લીધે ખૂબ સારું છે કે તેઓ અમ્મ કચરો સમયસર કચરા પેટીમાં નાખે અને તે ખૂબ જરૂરી છે કે કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ.
હા, એ તો છે જ કારણ કે કચરો તો કચરોપેટીમાં નાખવો જોઈએ ને કચરો ગમે ત્યાં નાખવો જોઈએ જ નહી કારણ કે કચરો ગમે ત્યાં નાખવો પછી પ્રદુષણ જ ફેલાશે જેના કારણે આપણને પણ તકલીફ થાય અને બીજાને પર તપલીક થાય ને આવનારા આપણા જે ભવિષ્યમાં જે પણ અ એટલે ભવિષ્ય મા પણ આ પણ ઊભી થવાની જ છે અને તેને જો આપણે અમણે થી જ જો સાચવી લઈશું ભૂ એટલે કે વર્તમાનમાં તો આપણને આવી કોઈ પણ પ્રકારની તકલીફ જોવા મળશે નહીં તો તમારા ગામમાં કેવું છે તમારા ગામમાં જો આવું પ્રદૂષણ આવું એટલે પહેલા એટલે આવું ફેલાતું હશે એટલે ફેલાતું પરંતુ તમે હમણે કીધું કે તમ તમે પણ આવો કચરો ગમે ત્યાં નાખતા નથી અને તમારા ગામના પણ લોકોને જાગૃત કરશો કે કચરો ગમે ત્યાં નાખે નહી કારણ કે કચરો આપણે ગમે ત્યાં નાખશો તો પછી આપણા માટે જે નુકસાનકારક છે અને જે પણ આપણા પછી આપણા જે બાળકો સાથે તેમના મા પણ બહુ અઘરું થઈ જશે એમ જેથી કરીને પ્રદુષણ ફેલાવું ખૂબ ઓછું છે એટલે પ્રદૂષણ ફેલાવું ખૂબ ઓછું કરવું જોઈએ અને પ્રદૂષણ ફેલાવું જ નહીં જોઈએ જ નહીં એમ અને એજ પ્રમાણે આપણે જો આપણે ગામડા નજીક ઘણા બધા વૃક્ષો રોપીશું તો આપણા માટે પણ સારું છે અને આવનારા ભવિષ્ય માટે પણ સારું છે કારણ કે વૃક્ષોના કારણે આપણે આબોહવામાં ખૂબ સારી રહે છે અને વાતાવરણ પણ એવું ઠંડુક રહે છે અને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ વધી જાય છે જેના કારણે આપણને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નથી તમારા ગામમાં કેવું છે તમારા ગામમાં બધા ઝાડવા રોપે છે અને વૃક્ષારોપણ પણ વધારે માને છે કે નહીં?
હા, અમારા ગામમાં તો વૃક્ષારોપણ આ કોઈ પણ ઝાડ કપાય તો દસ ઝાડ કાપવાના એવું અમે પહેલાથી કેઇ દીધું કે તમે એક ઝાડ કાપશો તો દસ ઝાડ રોપવાના એ ફરજિયાત કરી દીધલુ એના લીધે લોકો ઝાડવા પણ ન કાપ તે અને જો કાપે તો દસ હજાર તેઓને ઉઊગાડવા જ પડે છે તેના લીધે થોડક કડક કાયદો સરકાર શ અમારે ત્યાં બનાવ્યો એ ખૂબ જ જરૂરી છે તમારે ત્યાં ત્યાં આવું કોઈ છે કે.
હા અમારે ત્યાં તો આવું જ છે ને એટલે તો તમને કીધું કે વૃક્ષો રોપવું ખુબ જરૂરી છે કારણ કે અમારી બાજુ પણ પેલા થતું હતું વૃક્ષોનું કાપકામ એટલે કે જંગલ જવા ઘણા વિસ્તારો હતા અમારા બાજુ એમ અને ત્યાંથી વૃક્ષોનું એટલે કે વૃક્ષો કાપવા માટે ઘણા બધા લોકો જતા હતા પરંતુ. અટકાવ્યા છે કાર કે વૃક્ષો જો આપણે કાપી નાખશું તો પછી ઓક્સિજન પ્રમાણ ઘટશે અને જેના કારણે આપણને શ્વાસ લે પ્રોબ્ થશે અને વૃક્ષો કાપવું એટલે એટલે વૃક્ષો ન આયુષ્ય પટી જાય તો પછી એનો ઉપયોગ કરે તો સારુંહેવાય જ્યાં. વૃક્ષો આપણને આબો આપે ફળ આપે ત્યાં સુધી એનો વ્યવસ્થિત ઉપયોગ કરો જોઈએ અને સારી રીતે એ ગડવો જોઈએ એમ અને વૃક્ષોને લીધે આપણને ઘણી બધી વસ્તુઓ પણ આપણને સારી રીતે મળી રહે છે જેના કારણે ઠંડક મળે છે પછી આપડે વૃક્ષો નીચે બેસી તો આપણને ઘણા બધા વલ પણ મળે છે એ. સાડ મળે છે અને આપે સવારમાં તો જઈએ તો એના કારણે આપણને એટ કે જે આપડે જે પણ કામ કરવાનું હોય તો આપણે વૃક્ષો નીચે બેસીને પણ કામ કરી શકીએ વાંચી શકીએ છીએ અને આપણે વૃક્ષો નીચ વૃક્ષો ની વાંચવા બેસી આપનેણું બધું. આને આપડે વૃક્ષો એટલે કે પ્રદૂષણ અટકાવવું જોઈએ અને ગડી પણ આપણે વાતચીત કર
હા હા મળ